હલો.
હા, અવાજ આવે.
હા, મારો અવાજ આવે છે.
હા, હા, બરાબર આવે. તરત કોલ ભરી આવ્યું. પાડી લ તો ફ્રી તા કે શું?
હા, હા. હું તો ફ્રી જ હતો. હમણાં થોડું કામથી બહાર ગયો હતો. તરત પાછો આવેને.
બરાબર, કામ થી બહાર ગયા હતા, એવું કે?
હા, હા. કેમ, કોલ કર્યો?
બસ, હા. એમને એમ જ કોલ કર્યો હતો. કોઈ થોડીક ડિગ્રી વિશે વાતચીત કરવી હતી.
એવું, એમ.
બાર ટ્વેલ્થ પછી શું કરી શકાય, તે વિશે.
અચ્છા, એમ. તમે શું કરેલું છે? અચ્છા અછા તમે શું કરો છો?
કોમર્સ પતાયું છે. હવે આગળ ન ની માહિતી લેવા માટ તમને કોલ કર્યો
એટલે કઈ ડિગ્રી લેવી જોઈએ એમ.
હા મને કઈ એટલી બધી ઇન્ફોર્મેશન મારી પાસે છે જ નઈ.
જો ડિગ્રી એમ તો આલ તો દરેક વેગવી સારી જ હોય છે. બટ આપણા સ્કીલ ઉપ ઉપર ડીપેન્ડ કરે આપડા સેમા ઇન્ટેસ્ટ છે તેના પર ડી પેન્ડ કરે છે. હાલના સમય એમ તો આઈ ટી ખુબ આગલ ચાલે હા આઈ તે વિશે તમને જાણકારી છે કઈ કે
ના ના બિલકુલ નથી મારી પાહ
આઈ ટી માં જેમ કોઈ એપ ડેવલોપિંગ વેબસાઇટ ડેવલોપિંગ ઇથિકલ હેકિંગ જેવું કામ કરવાનું હોય છ એમાં અલગ અલગ લેંગ્વેજો આવે. જાવા સ્ક્રીિપ્ટ સી ઈ સી સી પ્લસ કો એવી એચ ટી એમ અલ એવી અલગ અલગ લેંગ્વેજો આવે છે.
બરાબર બીજું શું શું આવે અંદર તમને ખબર? હા એમાં આઈ ટી માં બીજું શું શું આવે તમને ખબર?
જોકે મું આઈટી નથી કરતો પણ મને માહિતી છ થોડી ઘણી કેમકે મારો મિત્ર એક આઈ ટી કરે છે
હમ.
હાલેને બીજું વરશે મારે અમે એક જ ઉમરના છીએ. તે આઈ ટી કરે છે હું બી બી એ કરું છું. એટલે એની પાહેથી નોલેજ મલતું કે આઈ ટી માં આવી લેંગ્વેજો આવે તેનો લેંગ્વેજોનો ઉપયોગ કરી કોડિંગ કોડિંગ ઉપ પર કોડિંગ આનું હોય છે. તેવું બધું આવે છે આઈ ટીમાં.
બરાબર.
હમ.
હા હાલ તમે શું શું કરી રહ્યા છો?
હું તો હાલ બીબી એ કરું છું બેચલર ઓફ બિઝનેસ
એટલે તમને આમાં હા હા એમ જ માહિતી જોવે તમે તમને તમે બીબી એ લીધું તો તમને સે કયા તે રસ હતો એ તમે બીબી લીધું?
જો મારે તો છે ને મને બિઝનેસમાં ઇન્ટરેસ્ટ છે એટલે મેં બીબી એ લીધું છે. જોકે બીબી એ લઈને મને કોઈ નોકરી કરવાનો ઈચ્છા નથી મેં બીબી એક સ્કીિલ શીખવા માટે માર્કેટિંગની સ્કીલ શીખવા માટે બીબીએ કર્યું છે. મારે બીબીએ કરીને એક સ્ટાર્ટઅપ શર કરવો છે બિઝનેસ.
અચ્છા બિઝનેસ ચાલુ કરો છે એમ?
તેના માટે મેં બીબીએ તમારી બીબી એ જો લેવું હોય હમ બોલો બોલો
તમે કઈ બિઝનેસ વિશે વિચાર્યું છે કે સારું સ્ટાર્ટઅપ કરો વગેરે કઈ?
ના મેં વિચાર્યું તો નથી હવે એ વિચારવું છે બટ તો તે જે રીતે મને માહિતી મળશે તે રીતે હું વિચારીશ કે હાલમાં માર્કેટમાં શેરની ડિમાન્ડ છે તે પ્રમાણે પ્રોડક્ટ લાવી છે. કેકેેટમાં
બરાબર અત્યારે તો માર્કેટમાં દૂધની ડિમાન્ડ છે.
હા દૂધની વાત તો સાચ છે. પણ જો જો તમારે બીબી એ કરવું હોય.
હમ તમે તમને આમાં ચાન્સ સારો છે.
હા હા વાત તો સા પણ જો તમારે કોઈ પણ ડિગ્રી કર કરવી હોય. તો પેલા તો તમારે ઇન્ટરેસ્ટ ચેક કરો કે તમને સેમાં ઇન્ટરેસ્ટ છે. જેમ કે તમને કોઈ ધંધામાં માર્્કેેટિંગમાં ઇન્ટ્રેસ્ટ હોય તો બીબીએ કર્યો રહે જો અકકાઉન્ટિંગમાં ન્ટ્રેસ્ટ હોય તો સીએ કર્યો રહે. જો આઈ ટી ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ હોય તો બી એસસી આઈટી એમ એસસી આઈટી કરરેવરા એટલે તમે પહેલાં તમારો ઇન્ટરેસ્ટ જોણો પસ પછી તમે ડિગ્રી ઉપર વાતચીત કરો. ડાયરેક્ટ ગમે તે ડિગ્રી લેવી. એ યોગ્ય બાબત નથી.
બરાબર. હા પણ હું આવ સુધી ભણ્યો પણ મને એવ કે હાલ એવ એવું હું ક કે વસ્તુ ભણ્યો જ નથી કે જેનાથી મને ખબર પડે કે મને આ વસ્તુ માં ઇન્ટરેસ્ટ છે સમજ્યા કારણ કે બાર બાર ધોરણ ભણ એ તો બધા ભણવાના જ છે.
તો તમે બાર માં કોમર્સ લીધો દ તુંને હા તો તમારા એકાઉન્ટમાં કેટલા માર્સ પછતા
હા જે જો એકાઉન્ટમાં મારા જેવા માર્ગ હતો. એં કદા ચાર ખી તું અને તો મારે એમાં પણ એવું જ રહત માર્કિંગ તો સારું જ. પણ હું પ્રોપર એ રતે નથી. શોધી શક્યો કે મને આ વિષયમાં.
પણ જો તમે એકાઉન્ટ વિશે ભણ્યા. તો તમને એવું તો હશે કે ના. એકાઉન્ટમાં મને મજા આવે છે.
હતી.
હા જો તમને એકાઉન્ટમાં મજા આવતી હોય. તો તમે સી એ પણ. કરી શકો છો.
એ તે એ વિશે તમારી પાસે કોઈ માહિતી. હોય તો.
જોશી. સીએમાં તો ટોટલ પાંચ. લગભગ પાંચ વર્ષનો. કોર્સ આવે છે.
હા.
લગભગ પાંચ વર્ષનો જ આવે છે તેમાં તમારે પહેલો જ પહેલા જન્મ ફાઉન્ડેશન વિષય આવશે.
હમ હમ હમ.
તેને સી એ ખૂબ જ મોટી પરીક્ષા કેહેવાય ખૂબ હાર્ડ યુપીએસસી લેવલ ની પરીક્ષા કેહેવાય છે. હા એક ટેક્. જેમકે કોઈ ટેક્સ ની ગણતરી કરવી હોય તે બધું સી એ કરે. કોઈપણ મોટું માર્કેટમાં ક. ટેક્િલ ટેક્સની ગણતરી બધુ સીએ હસ્તક હોય છે બરા. હા તો તમને જો સીએમાં અકાઉન્ટમાં ઇન્ટરેસ્ટ હોય તો તમે સીએ કરી શકો છો.
હા એકાઉન્ટમાં પણ મને ઇન્ટરેસ્ટ હા માર્કિંગ જો મારે બ ટ્વેલ્થમાં મારે માર્કિંગ પણ સારું હતું બધા વિષયમાં એવ જ હતું કે મને બધા વિષયમાં ઇન્ટરેસ્ટ છે સમજી લો્યો એવું જ છે સમજ. જો કદ આી સાયન્સ લીધું હોત ને તો પણ મારે માર્કિંગ તો. સારું જત મને એટલો વિશ્વાસ છે તેના કારણે એવું પણ કહી શકોાય મને એમાં પણ ઇન્ટરેસ્ટશે
હા તો તમને ઓવર ઓલ બધામાં ઇન્ટરેસ્ટ છે એમ ને. તમને હજી તમારો ઇન્ટરેસ્ટ. જાણવા નથી મળ્યો મતલબ તમારો એવો છે.
હા ના હું જાણી ચુક્યો છું મને ખબર હ છે મને બધામાં ઇન્ટરેસ્ટ છે.
પણ તમને એવું નક્કી નથી કે હું શું કરું તો મને સારું રહેશે.
હા.
તો હું તમે જો ફ્યુચરમાં વધુ સ્કોપ વાળી ડિગ્રી જોઈતી હોય. તો અ હતા ના સમયમાં સાયબર સિક્ય્યોરિટી. સી એસ. હાલ ખૂબ જ માર્કેટ ટ્રેન્ડિંગમાં છે તેમાં ખૂબ જ સ્કોપ છે, હાલમાં જોવઓ એ આઈના સમયમાં, એ આઈના સમયમાં તો આઈટીનો સ્કોપ ઘટી ગયો હતો પરંતુ આજે માઇક માઇક્રોસોફ્ટ ના ફાઉન્ડર તમે ઓળખો છો ને. આ તેમને એ આઈને દૂર કર્યું, કારણ કે તેઓને માણસો કરતાં એ આઈ મૂકવું પડતું હતું.
હમ બરાબર.
છે ને ફરીથી માર્કેટમાં એ આઈની ડિમાન્ડ ઘટવાની છે, તેથી ખૂબ જ વધુ સ્કોપ છે આઈ ટીનો. તો તમે આ ઈટી ફિલ્ડમાં જઈ શકો. સકો છો, અને જો બી બી એમાં તો જો તમને ધંધો કરવાની માર્કેટિંગ કરવાનો ઇન્ટરેસ્ટ હોય ને. તો જ બી બી એ કરો બાકી નોકરીમાં તો જો બેરોજગારી તો છે જ બી બીએમાં, પણ જો તમે એમ બી કરી લો ને, તો તમને સારું- પટેન્શન મળી આ પ્લેસમેન્ટ મળી શકે છે, સારી કંપનીમાં.
હમ હ બરાબર.
તો તમે તમારો થોડો ઇન્ટરેસ્ટ જણાવો તો હું તમને કહી શકું કે તમારા માટે, કઈ ડિગ્રી સારી કહેવાય.
હા મને આઈ ટી વિભાગ માં ઇન્ટરેસ્ટ છે કારણ કે કોડિંગ ને થોડુંક મને પેલાથી કમ્પ્યુટર વિશે જાણવાની ઘણી બધી ઈચ્છા હતી. જ, તો તમે મને એના
હું કહું જો તમને કમ્પ્યુટર વિશે માહિતી, કમ્પ્યુટર વિશે જાણવું કોડિંગ વિશે તે ગમતું હોય, તો કોડિંગ કરાવ રાજ જો કોડિંગમાં તમે માત્ર, કોડિંગ નોકરી માટે નથી, તમે પોતાનું એપ ડેવલોપ કરીને પણ પૈસા કમાઈ શકો છો, ઘણા ઘણા લોકો પોતાનું એપ ડેવલોપ કરે છે અને બીજાને વેચીને પણ પૈસા કમાય છે, હમણાં જ એક સોળ વર્ષના છોકરા એ એ આઈ એ આઈ ટુલ બનાવ્યો, તેને ઇલન માસ્કે સાઠ બિલિયન ડોલરમાં ખરિદી લીધું. ખતમ ડોલર સાઠ બિલિયન બિ લે દ્વારા એટલે કે બિલિયન બિલિયન.
બલિયન ડોલર.
હા હા. તો તમે વિચાર કરો એ એપ રહ્યો ને જે કોડિંગ કરવા માટે કોડિંગના પ્રોબ્લેમો અને એરલોને સોલ્વ કરતું હતું એટલે
હા તે બગસ ને સોલ્વ કરતું હતું એટલી મને ખબર છે, જે તેમાં બગસ આવે
હા હા તેજ તેથી ઇલન મસ્કે તે ખરીદી લીધું
તો તો મને પણ એવું લાગે છે. કદાચ મારે પણ ખરીદી શકે ઇલન મસ્ક
એવું નથી કે તમે જો તમે આઈટી કરીને તમે પ્લેસમેન્ટમાં જ કરી શકો, તમે તમારું પોતાનું એપ વેબસાાઈટ એપ ડેવલોપ કરીને પોતાનું સ્ટાર્ટઅપ પણ શરૂ કરી શકો. તમારું શું વિચાર છે?
હા એથી જ કરવું છે વિચાર તો એવું જ લાગે છે, પછી જોઈ લઉ હજી હુ બીજી બીજા વ્યક્તિઓ પાસેથી પણ માહિતી થોડી ઘણી લઉં
હા હા તમે મા
ઘણા બધા સ્કોપ છે. બાર પછી ઘણા બધા સ્કોપ છે તેના મા હ. જોવું શું શું કરી શકાય પછી. કા જો આમાં બી પણ લગભગ કંઈક થાય છે.
હા બીટેક કરવ રહે પણ જો તમે બીટેક કરશો ને તો બીટેકમાં બેરોજગારીનો દર ખૂબજ વધુ બી-સી-એમ એમ સી એમમાં પણ બેરોજગારી વધુ છે પણ આઈટી જે ફિલ્ડ છેને તેમાં તમે ફ્યુચરમાં જે તમારો જે મેન મેન જે તમને ઇન્ટરેસ્ટ છે તેમાં પણ આગળ જઈ શકો છો. જેમ કે સાયબર સિક્ય્યોરિટી એથિક્સ હેડિંગ મને એવું લાગે કે તમારા માટે એક જો તમે આઈટી ચૂઝ કરજો. તો તમને ઈથીકલ. કિંગમાં વધુ ઇન્ન્ટરેસ્ટ લાગશે.
ઈથી કલ હેકિંગ
હા એ સાયબર સિક્યુર હેકિંગ મીન્સ કે જો એ નુકસાનકારક નથી એ સરકારને ફાયદો અપાવે તેથી તમને સરકાર અ વર્ક પર રાખે. જેમ કે સરકાર ને કોઈ વધ પૈસા વસૂલવાના હોય બેંક પાસેથી તે બધા કાર્ય માટે એક ઇથિકલ કની જરૂર પડે. તેથી સરકાર તમને રાખી શકે છે પ્રેસમન તરીકે . સમજ્યા તમે
હા-હા. સમજો.
તો તમને જોમાં ઇન્ટરેસ્ટ હોય તેજ ડિગ્રી લે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
સારું તો . એ અ આવતો કપ કપ ભું તો બરાબર